હલો
હેલો
હા ફ્રિજ આઈ જે
એથી તમારો વોઈસ નથી આવતી
અવાજ કપાઈ કપાઈને આવે છે હલો હલો
હેલો
હા હવે આવો છે મારા અવાજ
હા હવે આવે છે તમારો વોઈસ
કેમ છો
મજામાં તમે કેમ છો
મજામાં આજે આપણે કરીએ ઓનલાઈન શોપિંગ પર વાત
હા
હમમ તમે ઓનલાઈન શોપિંગ કરો છો
હા હું ઓનલાઈન શોપિંગ કરતી છું
ઓનલાઈન શોપિંગમાં તમને ખબર છે કેવું વસ્તુ સારું આવે છે કેવું વસ્તુ ખરાબ આવે છે
હા ઓનલાઈન શોપિંગમાં એવું થતું હોય છે કે ક્યારે કોઈ વસ્તુ જે મંગાવેલું હોય એના જગા બીજું કઈ આવી જાય યા પછી ડિફેક્ટિવ આવી જાય યા સાઈઝમાં કપડામાં ફેબ્રિકમાં અ
ચેન્જીસ હોય એ એમાં ખાતું હોય એ ડિસબેનિફિટ છે મતલબ ઓનલાઈન શોપિંગ
હા હા ઓનલાઈન શોપિંગ નહી કરવું જોઈએ કારણ કે એ છે એ જે એ એ જે આપણે વસ્તુ આવે છે એ બધું ખરામાં આવે છે કારણ કે એ જો હવે એ વર્ષોથી પડેલ હોય ને એ વસ્તુ તો પછી એના ઉપર ઓફર લગાવી દે છે કે લોકો હસી ટકો આપ નવો ટકો આપ પછી આપણે બુક કરી દઈએ પછ આપણે આ ઘર આવી જશે આઈ જશે અને પ ત્યારે આપણે વાટ છે કે આ આ વસ્તુ જૂનું છે નહીં ચાલતું જૈસ કે ઇલેક્ટ્રિકલા આપ ઇલે ટકા એ વસ્તુ મગાવીએ ને તો એવું જ રહે છે એ વસ્તુ હ ઓનલાઈન શોપિંગ કરવાની જ નહીં ઓફલાઈન શોપિંગ કરવાની હલો
ઓનલાઈન શોપિંગ તે બી અ આપણેે હું ઘરે બેસીને બધું કરી શકે અગર આપણા પાસે ટાઈમ નહી હોય તો આપણે ઘરે બેસીને બી શોપિંગ કરી શકીએ
ના એ એક એ જે એવી છે પણ ખરાબ વસ્તુ યાર આવી જાય પછી એ પરત કરવાની પછી હમ
હા એ દુરુપયોગ છે ન કે આપણે ચેન્જ નહી કરી શકીએ એનું રિટર્ન એક્સચેન્જ કઈ થાય એમાં
એ છે બરાબર બોલ્યા તમે એ રિટર્ન એક્સચેન્જ નહીં થાય ને તો પછી એ હોય આપણા પૈસા છે ને એ વેસ્ટ જ જાય છે વેસ્ટ આપણે બી ક આપણા આપણા બી પૈસા વેસ્ટેજ નહીં જવું જોઈએ ને
હા એ બી વાત સાચી છે તમારી
હા એવું. એ જ છે ઓનલાઈન શોપિંગ નહી કરવાની, કારણ કે આપડે કરીએ છીએ તો આપડે હમજતું નહી કે હારું વસ્તુ છે, કે ખરાબ વસ્તુ છે એવું તરીવે આપણે કર દઈએ, ઇલેટ્રિક ખાસ કરીને તો ઈલેક્ટ્રિક વસ્તુ નહી મંગાવવાનું. કારણ કે અમારે ત્યાં છે ને એક બ્લોઅર મંગાયતું એ હવા મારાનું મશીન ક કેવાય એને તો એ મશીન આયું, એક દોઢ મહિનો ચાલેને પછી એ તીન તીનજ બંધ થઈ ગયું છે.
હમ્મ
એનું એનું બંધ થઈ ગયું છે બ્લોવર. પછી એ આપડી રિપ્લેસ કરવા ગયા છા તો રિપ્લેસ પંદર હજારની હોય ને તો અમે અ રિપ્લેસ કરવા ગયા તો, નહીં નહીં કહી દીધો હમને. હમણાં નહીં થવાનું આ રિપ્લેસ, પછી અમે દુકાન પર લઈ ગયા તો શોપિંગ શોપ પર તો એ એ શોપ વાલો કેતો તો, કે એ વસ્તુ છે ને એ બહુ પુરાણું છે. હવેનું નહી છે, બે હજાર સોળ સત્તર નું છે એ વસ્તુ તુ એવું કતો હતો અમને, એટલે અમે હવે ઓનલાઈન શોપિંગજ કરવાની છોડ દીધી છે.
હમ્મ, ઓનલાઈન શોપિંગમાં ફ્રોડ બહુ થાય છે, પૈસાનું સ્કેમ બી થાય, પૈસા પાછા મલેબી ની, ને ખરાબ પ્રોડક્ટ આપી દે આપણને.
એજ છે ને, ખરાબ પ્રોડક્ટ આપી દે છે આપડે, અને આપડે કેવો ફસાઈ દે છે એ લોકો હેલો, એ છે ને તમે કરો છો ઓનલાઈન શોપિંગ?
હા, હું તો કરતી જ છું, મારું ઓનલાઈન શોપિંગ થાય, મતલબ ક્યારે ક્યારે મહિનામાં જ થઈ જાય. પર મેં આ એક્સપિરિયન્સ કરેલું છે, કે મેં કોઈ કપડું મંગાવેલું હોય. તે એના જગા બીજું કોઈ આવી જાય. અને અગર મને રિટર્ન કરવાનું હોય તો એ ક્યારે થાય બી નહી. રિટર્નમાં બી ડીલે થાય, અને અગર રિટર્ન થઈ બી ગયું તો બી પૈસા ઓનલાઈન પાછા આવવામાં મુશ્કેલી પડતી છે. કે ક્યારે બે ત્રણ હપ્તા હુધીને પૈસા પાછા આવે છે.
ના એ એવું નહી જોઈજે, પછી આપણેે ઓનલાઈન મગાવીએ ને તો પછી રિટર્ન બી થવું જોઈએ.
હા.
પંદર દિવસ થી એક મહિનો એવો ટાઈમિંગ આલવુ જોઈએ એમને. તોજ આપડા પૈસા કે કાઈ કમાંવાના ના.
તમે કઇરી છે ક્યારે? યા પછી તમારા અ હું બોલાય બીજું કોઈ એક્સપિરિયન્સ હોય
એ જ હોતો ને બ્લોરનો એક્સપિરિયન્સ એ જ હોતો ને
સાચી વાત છે.
અવે અમે ઓ ઓનલાઈન શોપિંગ નહી કરતા. અમારે ગા શહેર માંથી કરલાઓ છે અમે સિટીમાંથી
હમ મારા ઘરમાં તો બધા લોકો કરતા છે. અમે ઇલેક્ટ્રોનિકની વસ્તુ ની મંગાવ્યા છે. ત્યારે ઓનલાઈનમાં બધા મેં કપડાની ખરીદી, ચપલોને એવી બધી ખરીદી કરેલી છે ઓનલાઈન. હા, મેકઅપનું સામાન અને જે બી અમને ફોરેન આઈટમ જોઈતા હોય, એ મોસ્ટલી તો ઓનલાઈન જ મળે. આપણા આજુબાજુ વાળા શો પ એમાં તો નહીં મળે, તો એના માટે કરવા પડે પણ એનાથી, આપણને દુરપયોગ અને ફ્રોડ બી બી છે.
એ છે ને ફ્રોડ નહી થવું જોઈએ. આપણા પૈસા બી કશું કોમમાં આવું જોઈએ ને
હમ. સાચી વાત છે.
આપણા પૈસા ફ્રોડ થઈ જશે પછી આપણે હું આ આગળ જઈને હોય, ઓનલાઈન કરવાના તો પછી એવું એ ખરાબ વસ્તુ વાલી દેવાનું છે એવું -
હમ. તમે ઓનલાઈન શોપિંગ એ કરો, કે ઓફલાઈન, બેઉમાંથી તમને કયું સારું લાગે?
ઓફલાઈન શોપિંગ હારી લાગે છે.
અગર તમારા પાસે ટાઈમ નહી હોય, બહાર જઈને લેવાનું તો
તો પછી અમે ભાઈબન ને કહી દઈએ, એ લઈ આવજે ભાઈ એ લઈ આવે છે.
અચ્છા. સાચ-
પણ ઓનલાઈન, ઓનલાઈન શોપિંગ હવે, ખૂબ બંધ કરી દીધી, ખૂબ ઓછી કરી દીધી છે. હવ, ફ્રોડ થઈ જાય છે. પછી એમ કરીને
અચ્છા.
હલો.
હલો.
અવાજ આવે છે?
હા હા, આવે છે. તમારો અવાજ આવે છે.
હા.
તો મેં પણ મતલબ મારી જરૂરી જે વસ્તુ હોય જે મને લાઈક મારું ફંક્શન છે, પંદર વીસ દિવસમાં. તે મને ઓફલાઈનમાં, મને વેરાયટી નહીં મળે.
તો મેં ઓનલાઈનમાં જોઉં કે મને એમાં કલર, સાઈઝ એવું બધું મળી જાય. બસ એનું
હ
દુરુપયોગ એ છે. ડિસએડવાન્ટેજ છે કે એમાં ફેબ્રિક અલગ આવે, જે આપણને દેખાયેલું હોય એ વસ્તુની આવે ફિટિંગ, આપણેે કરી તો શક્યા નહી તો એ સાઈઝ પ્રોબ્લેમ થાય. એ જ છે.
એ આપણે કશું કોપડું મંગાવે હવે, બી હવે અમે ટી શર્ટ વી શર્ટ મંગાવીએ ને તો ઓનલાઈન- પેહલે મગાવતા હતા, હવે નહીં. પણ એ બી એવું જ થતું થય. અમે એમ સાઈઝ મગાવ્યું હતું તો એલ આઇ જ હતું. અને એલ મંગાવ્યું હતું તો એમ આઈ ગયો અને એમ મંગાવ્યું હતું તો એ એક્સેલ આઈ જવાનો.
હા, આજકલ આ વાલું ફ્રોડ થતું જ છે.
તો મારું એવું કહું છે એ ફ્રોડ નહીં થવું જોઈએ.
એમાં સાઈઝનું, કલરનું, ફેબકનું ડિફરન્સ જોવા મળે છે.
હા એજ છે ને. ડિફરન્ટ અને કલર વિલર એનામાં જ આપણે કરી દઈએ ઓનલાઈન પણ આપણે ખબર સમજતું નહીં કે ઓનલાઈન સારું છે કે ઓફલાઈન સારું છે?
હા આપણે ઓફલાઈનમાં અ વસ્તુને છુઈને, ટચ કરીને, યુસ યુઝ કરીને ને એ બધું રીતે હરકી રીતે એના ખુબ લઈ બેનિફિટ્સ જોઈને લઈ શકીએ અને ઓનલાઈનમાં ધાતુ ની મળે આપણે ઓનલાઈનમાં બસ કસ્ટમર રિવ્યુઝ જોઈ શકીએ બીજું કઈ.
એજ છે ને. ઓનલાઇન શોપિંગ કરવાનું એ બહુ ખરાબ છે. પેલે તો બોતું બ નહીં ઓનલાઈન શોપિંગ હવે હવે નીળ્યું છે ઓનલાઈન.
તો તમે એજ કેહેવા માંગો છો ને કે ઓનલાઈન શોપ પિંગ બેસ્ટ હોય સોરી ઓફલાઈન શોપિંગ બેસ્ટ હોય?
હા એજ છે ને.
હા હું પણ એજ કેવું છું કે ઓફલાઈન શોપિંગ જે હોય એ બેસ્ટ હોય. ચલો તમારા થી વાત કરીને મારું મને બહ જ બધી ઇન્ફોર્મેશન મળી. અ ઓનલાઈન શોપિંગના વારામાં.
હા હા હા મને બી તમારા જોડે વાત કરીને બહુ સારું લાગ્યું છે. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.